હલો. અત્યાર લાગ્યો ને કોલ. હમ હમ આ શું પાવાગઢમાં તો એવું છે કે જે બે આંખો છે ને એ ઓરિજનલ છે અને એના પર પરત લગાઇ દીધો છે કારણ કે
આ માતાજી આખું રૂપ છે.
હમ ના ના એવું નથી. પાવાગઢમાં જે રસ્તો છે ને પાવાગઢથી સા બલી સાબલીથી સીધો પાવાગઢ જવાય. ગુપ્ત રસ્તો એ આપડે સાબલી જવાનું છે. પણ પેલા લગન થઈ જાય ને તો મે બાધા રાખ કે તમને ને તમારા હસબન્ડને લઈ જવાની હ.
ભગવાન જલ્દી જલ્દી સગાઈ કરાય દે. હમ. બોલો.
ન‌ઇ મે કુછ, પડ ન‌ઇ ર‌ઇ હુ
તો શું કેવાય, તમારે અ એવું હોય જગન્નાથ, પુરી હન અ એ એવા કેવું છે, કે ખબર ભગવાનનું હૃદય ય ત્યાં જીવિત છે, જે મૂર્તિમાં તો પંદર દિવસ ભગવાન બીમાર પડે અને જ્યાં ડાકોરમા બી સમાધિ, કરી તી ભગવાનની
નહી, નહી પપ્પા ને ખબર હશે પપ્પા ડાકોરમાં કૃષ્ણ ભગવાનનું શું છે? મૂર્તિ તો ખબર છે, અપ દે મૂર્તિ મૂર્તિ છે, મૂર્તિ છે એવો જવાબ, આબડ્યો મને કે મૂર્તિ છે.
ના ના ડાકોરમા, નજર તો ના પ જગન્નાથ પુરીથી ત્યા લાયા હતા, તો લાગે ત્યાં
રીલ્સમાં જોયું, કે અત્યારે ભગવાનને એકસો આઠ અલગ અલગ દ્રવ્ય એટલે એકસો, આઠ અલગ અલ પાણી થી નવડાવવામાં આવે ને એકસો, આઠ થી નવડાવવામા આવે ને તો એમને શરદી થઈ જાય. બરાબર, અત્યારે મામા ના ઘરે ગયા છે. કરવા તો અલગ, અલગ
અને પછી પાછરા થી, યાત્રા કરીને પાછા રથયાત્રા ના દિવસે પાછા મંદિરે પહોંચ્યા
એવુ
પશુ પાસા માંમાના ઘેર, જાયન
હા, એજ કઈક રડક
ત્યા છો, ને જલ યાત્રા ભગવાન બધું કરે જલ યાત્રા કરે બધું કરે
બરાબર, પછી એકસો આઠ માણ
હ
અલગ અલગ, દ્રવ્ય પાણીથી નવડાવવામા
હમ્મ, એલે કૃષ્ણ ભગવાન નો જે હૃદય હતો તુ ને એ તરતુ, તરતુ જગન્નાથ પુરી માં આવી અને એક લાકડામાં અટકી ગયુ તુ પછી, એમાંથી ભગવાનની મૂર્તિ બનાવીતી એવુ હતુ હમ્મ હમ્મ ના, તમે જોવો જો એવુ, જ કે અમારે જવાનું છે. બહુ મસ્ત જગન્નાથ
તે રાજાને લાગયુ તો જે એમ સપનમ કીધું હતુ, ને એ રીતે તો કે આ લાકડાની આપ તો અત્યારે હાલ ભી તમે માનસો નહી, અત્યારે હાલ ભી એ જગ્યાએ કૃષ્ણ ભગવાન ના બાળ બ છે.
હ
હ